હા બોલો બોલો કેમ છો
બસ મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજામાં છે શું કરતા તા?
બસ કઈ ની બેઠી થયું તમને કોલ કરો બહુ ટાઈમ થયો એટલે તમને કોલ કર્યો મે આજે બઉ આમ સારો એવો ટોપિક હતો કે જે વિશ્વભરમાં જે પ્રસિદ્ધ ભોજન છે ને એના વિશે ચર્ચા કરવાનું
હારા આ તો બહુ સારો મતલબ એ છે તમારો વિષય ચલો નાના પર વાત કરીએ
હા જો ને આપણને ખબર જ છે ને કે ભોજન કેવલ ખાલી પેટ ભરવા માટે નહી હોતું પણ ભોજન કેવ કે એક સંસ્કૃતિનો પણ એક ભાગ હોય છે તો કોઈ પણ દેશની ઓળખ માટે છે ને તેના ભોજનને જોઈએ ને તો આપણને ઘણા લોકા નવા દેશ માં જઈને પણ ત્યાંનું પ્રસિદ્ધ ભોજન શોધતા હોય તો આ એના માટે જ હોય એમ
હા એ તો છે અન દરેક દેશની કે દરેક રાજ્યની અલગ આમ ઓળખ છે ને ખાવાથી જ પેલા હું તો માનું છું જેમ કે આપડું ઈન્ડિયા છે એમાં આપડે ગુજરાત લઈ લો તો ગુજરાતમાં કેવું કે ખમણ ઢોકળા દાબેલી આ બધા થી આમ લોકો બહુ જાણે લો લોકો આમ ઓળખે કે મતલ આપડે આમ કઈ ખાતા હોય ને આવું બાર તો એ લોકોને ખબર પડી જ જાય કે આ ભાઈ ગુજરાતી જ હશે આ લોકો ખાય છે આમ તેમ
હા એ છે તો તમે કીધું એમ કે ઓળખ આવે આપણે જો ઈટલી ની વાત કરીએ ને તો ઈટલીમાં છે ને પીઝા જેના દુનિયાભરમાં ફેમસ છે પીઝાન પાસ્તા તો તમારું શું કેવું એ પર તમને ભાવે
અરે હા મેં પણ બો જોયુ છે બધા આમ જાય ને તો ત્યાંના વ્લોગ ને એવું બનાવે છે ઈટલી ના અને એ બહુ સારા હોય છે આમ બહુ મતલબ એ છે એટલે મને બી આમ ઈ- છા છે કે આમ કદી જયારે આપડે કમાઈશું સારું એવું તો ત્યાં જઈએ અને આવું બધું ખાઈએ નવું નવું દુનિયામાં બધું ફરીને
એજ મન તો બઉ ઈચ્છા અને ત્યાંના પીઝામાં તો છે ને નકરું ચીજ અને શાકભાજી વપરાય છે અને તેના પાસ્તામાં પણ. એટલામ બધા પ્રકારના પાસ્તા આવે ને અમુક તો અમુક કોઈ પાસ્તા લાંબા હોય કોઈ નાના હોય. અને પાસ્તા સાથે સાથે કેવો અલગ અલગ સોસ વપરાય જાણે પેસ્તો હોય ટોમેટો હોય. કે વ્હાઈટ સોસ હોય એટલે કેવુ કે ઇટલીમાં તો ચીઝનો પણ ઘણો ઉપયોગ થયા આ બધામાં એવું છે.
એ તો છે હા હા પાસ્તાને એ પણ મને બહુ ભાવે આ બધું આમ મારી એક ફ્રેન્ડ બનાવે છે. પણ બહુ સારા બનાવે છે. એના હાથમાં પણ મન બહુ ભાવે ને ઇટલીના તો બહુ જ ફેમસ છે.
એજ તો આપડે ત્યાં પાકું આપણેે કોઈ વખત જઈશું મને એમ થાય. અને તમને ચાાઈના વિશે ખબર છે કે ચાઈનાનું ભોજન દુનિયામાં ખુબ લોકપ્રિય છે.
હા એવું ખબર છે પણ શું આમ એટલું બહુ ખાસ નોલેજ નથી તમને ખબર હોય તો. કહો મને આમ જાણવા મળશે.
હા નૂડલ્સ જે છે ને ચાઇના ચાઇનાનું બહુ જાણીતું ભોજન છે ફ્રાઈડ રાઇસ એ બધું. પણ કેવું કે ત્યાં બહુ જુદું મળે અને આપણે ઇન્ડિયામાં છે ને એક ઇન્ડિયન ટ્વીસ્ટ સાથે આપણે. ચાઇનીઝ ખાવાનું બનાવીએ છીએ એવું તમને લાગે.
હા એ છે આમ ભલે ચાઇનીઝ જ પણ બેવનું આમ ટેસ્ટ અલગ હોય આપણે અહીંયા બધું આમ બહુ તી ખું ને એવું બધું ખાઈ આવ ત્યાં શું હોય આપણને બહુ ખ્યાલ નહીં.
હા એ તો છે જેમ ત્યાં સોયા સોસનો ઉપયોગ બહુ આમ વધારે થાય. અને ત્યાં કેવું કે ડમ્પલિંગ બહુ જ પ્રસિદ્ધ છે ત્યાંને કે ડમ્પલિંગમાં પણ વિવિધ તકા આમ. પ્રકાર જુદા જુદા હોય છે એવું છે.
હા એ ડમ્પલિંગનું બી મેં સાંભળ્યું અને તમને ખબર આ કોરિયન ફૂડ વિશે ખબર છે એમ. કોરિયનનું બહુ જ અત્યારે આમ ટ્રેન્ડમાં છે.
અરે હા મને બહુ જ ખબર છે એટલે બહુ જાણવું છે મારે તો. કે તમને ખબર છે એના વિશે કશું?
હા એટલે એવું ખબર છે કે એને કોરિયન નૂડલ્સ છે મતલબ મેગી જેવું આવે એમ. એકદમ એકદમ સ્પાઈસી હોય હે એ લોકો તો બહુ સ્પાઈસી ખાય કોરિયન લોકો તો. અને આમ બહુ સારું દેખાતું હોય અને બહુ અલગ અલગ આમ ત્યાંનું તો ખાવાનું બહુ ફેમસ છે. હલો. હલો. હલો. હલો. મારો અવાજ આવે છે તમને હલો. હલો તમારા અવાજ ની આવતો મને હલો. હલો.